હાલો
હાલો અવાજ આવે હા
તારો તો એકદમ મસ્ત આવે પેલા નો તો બિલકુલ ની આવે ભુમીક નો તો
મારે એક દમ કિલીન આવે કેમ કે મેં બાર છું
હા હા
હા
બોલ
શું કરે
કઈ ની અવે થોડી વાર રેયને લોટલા થાપવાની
એવું
હમ એ મારા મમ્મી ના ભાગે જ થાપવાની મારા ભાગે સોયાબીન
સોયાબીન એટલે રોટલા ની ખાય સોયાબીન જોડે
ની મે ખાલી જ ખાવ કેમ કે બો ખાઈ બી હોય ને તો તમે ની ખાવ વધારે
એટલે આજે ઓવર ઇટિંગ કરેલું
ઓવર ઈટિંગ તો હું મેં ખાલી નારિયેલ નું પાણી પીધું આવીને ખીચડી ખાધી એટલે અને લાઈટ એટલે એલું હલકું હલકું ખાવાનું
હા
હમ તું હુકરે
કંઈ ની એસાઈમેન્ટ લખવાનો
અરે હા અને આપલો એમ કેયએ તો કેદાર આપવાનું
હા એ છે ને હજુ સ્પેસિફિક તારીખ નથી આયપી
તારીક ની આયપી એટલે કરવાનું હૂ છે તેમાં
એમાં છે ને મારી વાત સાંભળ હવે મેમે એમને એમ કીધેલું બે ઓપ્શન આપેલા અમને બેની ત્રણ ઓપ્શન આપેલા
હા
કે કોઈ બી એક કંપની લેવાની
કોઈ બી કંપની એટલે પેલુંમાં સર્ચ મારી ને
હા પછી છે ને એની અંદર પાકુ પાંચ વર્ષનું લેવાનું
પાંચ વર્ષ નુ
હા એટલે જો ધારો કે આપણેે બે હાજર ત્રેવીસ નું લીધું હોય તો બે હાજર ત્રેવીસ નું આખું પા સરવૈયો લખવાનું ને એના પરથી કોઈ પન પાંચ ગુણોત્તર સોધવાના
આવુ
હા એ બે હાજર ત્રેવીસ નું પડી ગયું પછી બે હાજર ચોવીસને રીતે પાંચ વર્ષનું કરવાનું
હા હા બોલ
એ આપેલો કે કોઈ પણ બે કંપની લેવાની ના બે વરષના પાકા સરવૈયા
હા
જોવાના ને એની અંદર પાંચ ગુણોત્તર શોધવાના
હમ.
ને એનો કમ્પેરિઝન કરીને અર્થઘથન લખવાનું કે ધારો કે આપણે ટાટા મોટર્સ રીતે બે હાજર ત્રેવીસ ને ચોવીસ નું પાકો સરવૈયુ પરથી ગુણોત્તર હોયધા તો કેવાનું કે બે હાજર ત્રેવીસ કરતા બે હાજર ચોવીસમાં પ્રોફિટ કેવો છે. એ ઈના પરથી ખબર પડી છે, આપણને
હ એટલે વયધો છે, કે ધયતો છે, તો જોવાનો
હ હામ તે જોવાનું એવી રીતે બે કંપનીમાં એમ કીધું
હ.
એ બે માંથી આપણે ક કયું હારું લાગે
મન તો તુંએ બીજું કીધું તે હાર લાયયું કેમ કે વધારો વધારો જોવાનો
હ તે મેં બે કંપની વાળી જ વાત કયરી ને એમ કધેલું કે એ જો ની લખવા હોય ને ત આવતા મહિને મેમ ચાર ક્વેશ્ચન આન્સર આપશે
તે લખવાનું
હ ત તે એ કે જો કોપી પેસેજ કરવાના હોય એ કે તમે એમ કેય ત પછી એમ કેય કે નેક્મંથ એમ કેય તમને પેલું આપા એમ કેય ને તેઓ પેલું સબમિશન કરાવવાનું હોય તે તેના બે થી ત્રણ દિવસ પહેલા તમને ક્વેચન આપી દેવા એમ કીધું મેમ ચાર ક્વેશ્ચન ને આ જે લખવાનો હોય તે આ લખજો ને પાછું એમ કીધું છે. કે જે આ કંપની વાળા જે પેલું કરશે ને સોમ વાળા એસામેન્ટ
હ.
તેને પેલું કરતા પેલા એસાયમેન કરતા વધારે માક આપા એમ કીધું છે, એસાયમેનના
એટલે આપડે જે દાખલા ગણીએ તેના માર્ક્સ વધારે પેલું ના ઓછા
હ પેલું ના ધારો કે એ લોકોણે તે દસ માંથી દસ માંથી મૂકવાના છે, ને ત દસ માંથી મિનિમમ એ લોકો છ માર્ક મૂકે ને આપડણે કોપી પેસ્ટ મારેલું હોય એટલે
હ.
તેના બદલામાં આઠ માર્ક મુકશે મેમ
હ.
હા આ દાખલો જીણે ગણેલો શે તેણે
તેના ગર દાખલો ગણીલે તો હોરુ પડે, કેમ કે લખવાનો તો બહુ આડો લાગે.
ને તેઓને દાખલો ગણશું ને તો આપડી પેલુ ગણતરી પાકી થાહે
હ.
હ સૂત્ર બી યાદ રેહે એમેં બે વર્ષ વાળું લીધું છે. તીમાં ટાટા કંપનીનું મેં છે, ને બે હજાર ત્રેવીસ વાળનું આખું કમ્પ્લેટ કરીને પાંચ ગુણોતર સુધી કાઢેલા કાલે
આવ
આજે બે હજાર ચોવીસ નું ગણવાનું છે, ટાટા કંપનીનું જ પછી સરખામણી કરીને કાલે બીજી કંપની લેવાનો
હ કઈ ની જોજે
હ એટલે તે ચાર દિવસમાં એસાઇમેન્ટ કમ્પ્લીટ
પછી પેલું ઇન્ટર્નશીપ પર હું ક્યું કા વિચાર્યું
ઇન્ટર્નશીપવાળું છે, ને મેં મારા અંકલને આજે મેં કોલ કરું ને મારા અંકલ પરથી એમનો જે એચઆર છે, તે એચઆર
હ.
તેમના નંબર લઈને રૂબરૂ વાત કરું એચઆરને એમ પૂછું કે અમારું રૂબરૂ સ્પેસિફિક કરી દેવા કે જો અમે પાંચ્યારે છીએ દિવાળી પર અમાર છ થાસ એમ ચાલુ થવાનું અમારા કંપનીમાં ઇન્ટર્નશીપ કરવાની એકસો ને વીસ કલાક તો જો તમારી કંપનીમાં ઇન્ટરનશીપ કરવા આવી શકીએ. પેલા પૂછવા એટલે અંકલની કંપની નથી.
નહિ એટલે પેલા જે બી હોય તે
હા તે એક કંપની છે આખી પેલી સોલર પેલું આપણે કઈ કંપની-' મને યાદ કરવાની સુઝલોન પવનચક્કી વાડી પવનચક્કી વાડી છે એ આપડે કેવાનું મારી વાત સાંભળાવે આપણે એ તો આપણા વડી બેહેન ઘર આજુ આપડ એકાઉન્ટ્સ મેઇન સબજેક્ટ આપના આપણે કોમર્સ ના સ્ટુડન્ટ કહેવાય એટલે આપણને એકાઉન્ટર તરીકે જે લોકો ના જે એકાઉન્ટર છે તેમની સાથે જ આપણને હેલ્પરમાં રાખે
પણ આપડે નોલેજ બી નથીમ કમ્પ્યુટર ન તો નોલેજ બી નથી.
નહિ એ તો આપડે એ લોકો શીખવે કેવાનું આપડે જો પેલા બધું કન્ફર્મ કરીને જ કેવાનું કે આવું આવું છે. પછી એ નેમો પૂછી લેવાનો છે મેં કે જો અમને તો અમે ઇન્ટર્નશીપ માટે રિક્વાયર આપે કે નથી આપતા તમારી કંપનીમાં પેલા ઈદ જે જાણી લેવા પડે પછી હં એમ ક તો પછી કહેવાનું કે હા મેટલા જણા છે. પછી તમ અમારી જ્યારે અમને કોલેજ પરછી આપશે ત્યારે અમે તમને કોલ કરીને જણાવશું અને તમારી કંપનીમાં અમે આપશું એમ પછી તમારે એ ટ આપવા પડશે અમારે જમા કરનું તમાિક યુનિવર્સિટી પર જમા થશે સિક્ એમની એક્ઝામ અમારાથી અપાશે એમ કે દેવાનું ચોખવટે જ ને પછી એમ પૂછી લેવાનો છે મેં કે આ એપ્લ પેલું અમે ઇન્ટરનશેપ કરીએ એ માટે તમને મેલ કરવાનો છે કે નથી. નથી કરવાનો જો મેઇલ કરવા પડતો હોય તો અમે મેઇલ કરવા પણ તૈયાર છીએ ને તમે અમને જેવી રીતે ટ્રેનિંગ આપ તેવીતે તમે બધી રીતે મહેનત કરીને બાર પાડીશું આટલું ચોખવત કરી લેવાની પહેલા જ
કંઈ નહીં તુ પૂછી લેજે લે જ નને
હા મેં પૂછી લેવા અત્યારે અ એ છે ને આપડે એ દમણમાં છે વસિયત
તો તો તો તો બહુ સારું
બસ્તીયારમાં છે.
ત્યારે તો બહુ સારું મજા આવશે
ને બીજું એવું છે કે જો થઈ જાય ને તમારા અંકલના ફ્રેન્ડ છે ને તેમની એકકો જાતિ છે એ કંપનીમાં
હા
હા તો પછી એવું લાગશે ને તે અંકલસ જોડે મારા અંકલ મેનેજ કરી આપશે આપણને એટલે આપણે પછી અંકલને ઇકોમાં બેસીને જા કરવાનું ને અંકલ પેલા છે જે ઈકુ વાળા છે તે વ્યવસ્થિત માણસ એકદમ વ્યવસ્થિત માણસ છે.
ટાઈમ ટુ ટાઈમ મળી જાય
ટાઈમ ટુ ટાઈમ બી જરાય આમ તેમમ કેું નથી કરતા એ
હા સેફ્ટી
હ લાઈન
હમ્મ તો સારું કેવાય આપડે કંપનીમાં કામ કેટલા કલાક કરવાનો એક દિવસ
એ તો આપણેે એક દિવસ કેટલા કલાક કામ કર્યા ને તો આ એ લોકોને કે આપણને કેહેશે ને ફેસર કે નહી આપડે તો કેવાય જો એ લોકો મિનિમમ આઠ આઠ કલાક આપડે કામ કરવાનું હોય આઠ પ્રમાણે કરીએ તો એકસો વીસ તો આપણેે જલ્દી થથી જશે.
એટલે જ મેં કહું કેટલા કલાક એમ પંદર દિવસે પંદર દિવસ સુધી ઇન્ટર્નશીપ કરે લોકો એટલે કેટલા કલાક કરીએ એમકે મેં
એકસો આ આઠ પ્રમાણે કરીએ ને તો દસ દિવસ મેં એંસીથી કલાક કામ થઈ જાય આપણે દસ દિવસમાં
હા.
પછી બીજા પાંચ દિવસમાં તો ચાલીસ કલાક થઈ જાય પછી આમ ચાલીસ એટલે એકસો વીસ કલાક પણ દિવસમાં એકસો વીસ કલાક કામ થઈ જાય પેસિફિક
સારું કેવાય
જો એમ એ આપણા પર ડિપેન્ડ કરે પછી એ લોકો પૂછે આપણને આજે મેડિકલ વાળા ખરા ને એન્જિનય નર્સિંગ વાળા એ આપડી ખબર અમે સરકારી દવાખાનામાં એડમિટ હતા
હા.
ત્યારે એ બધા જ આવે ઇન્ટર્નશીપ માટે જ સ્ટુડન્ટ ન જ હતા એ લોકો પેશન્ટ ને એવું ચેક કરવા આવે ને બધુ એ લોકો એ લોકોને પેસિફિક ટાઈમ આમ પૂછેલો હોય. એમ ફર્સ્ટ સીટ પાવે સેકન્ડ સીટ પાવે પછી એ લોકો છે ને ફસ્તિતમાં ઓ પાછા ઘણ જણા હે ને ત્રણ ત્રણ ચાર ચાર જણને છે ને એ ત્રણ ત્રણ કલાક આપી લા હે સોંપી આપી લોકો
હા એટલે ડીપેલું વેચી આપે
હા ત્રણ કલાક તમે ધારો કે નવ થી બાર હું કામ કરું તો બાર થી ત્રણ બીજો કોઈ કરે ત્રણથી પાચ છ બીજો કોઈ કરે છ થી નવ બીજા કોઈ કરે એવી રીતે ઓપીડી છે આપે હમ્મ નેલ પીતો આપણા પર ડિપેન્ડ કરે કે તમે કેટલા કલાક કામ જો આપડે જો એમ કરશું ને આખી એટલે આઠ કલાકની જો રિક્વાયરમેન્ટ દરેક કંપની આઠ કલાક જોબ કરાવે તન ખબર ને આઠ કલાક મિનિમમ હોય એટલે જો આપણે આઠ કલાક પ્રમાણે કરશું તો પંદર દિવસમાં આપણી ઇન્ટેન્શિપ પૂરી થઈ જશે
હારુ કેવાય તો
દિવાળી હોલીડે આપણું કદાચ પણ એકવીસ દિવસનું આવે
હા પછી તો
તેમાંના તેમાંના મેન પાંચ દિવસ આપણેે કરી નાખવાના રજાના હા એ કેમ કે લોકો પાછા દિવાળીના દિવસથી રજા આપે એટલા પાંચમ દિવસ સુધી રજા આપે એટલે પાંચ દિવસ તો કંપની બંધ રહી
હમ્મ હમ્મ.
એટલે પાંચ દિવસ તે કાઢી લેવાના આપણે એટલે આપણું વેકેશનનું પૂરું ફીસ એ પછી ઇન્ટર્નશીપ બી પૂરી એ જાય તો રેગ્યુલર આપણું લેક્ચર નહીં બગડે. એમ તો જોકે એટેન્ડન્સ તો એ લોકો આપી દે આપણે ઇન્ટર્નશીપ કરતા હોયએ એટલે પણ જે આપણું ભણવાનું હોય તે નઈ બગડે એમ.
હા તેની બગડે પાછું બધું સાથે જ આવે એટલે થોડીક માથાકુટ તો પડે જ.
એવું છે.
કઈ નહ તો આપડે જોઈ લેવા કે હું કરાવ
જોઈને જ તો કરવાનો છે, આવે એટલ બધું કામ.
તે તે તો આપણને એક્ટ છે, ને આપણને સાથે રાખે જ એ લોકો એટલે મેન જે માણસ હોય ને એવું મેન એક માણસ તો બહુ જૂના માણસ હોય ને હે એચઆર તે મેન માણસ એ જૂના માણસ હોય ને અનુભવી નીચાના નીચાના કર્મચારી તેની આપણને રાખે ને લોકો કે આપણને આવી રીતે આમ કામ કરવાનું આવી રીતે આમનું આમ થાય. આમને આમ થઈ લે તે રીતે આપડે કરવાનું ને પાછું જ પડે તો આપણે ક ને અમુક કામ નિહમ જ પડતી ને લોકો બે રાખી આપણને નિહમ જ પડે ને તો કેવાનું સર અમને અહિયાં થોડીક ભૂલ પટ્ટી છે, તો અમે પાછી ચેક કરી લેવ પછી આપણે કામ કરી લેએ પછી કહેવાય સર અમે કામ તો કર્યું છે, પણ જરાક તમે ચેક કરી લેજે અમારી ભૂલલાલ અમે તો ફી સર અમે ખાલી પંદર દિવસ માટેથી જ આવેલા ઇન્ટર્નશીપ એઝ અ સ્ટુડન્ટ તરીકે હવે આપડે કઈ ભૂલ કરી - તો પછી પાછળ જતા કંપની એ ભૂગવવા પડે ને
હમ એલા ક દેવાનું કે અહિયાં કઈ ભૂલ થયેલી છે, તો તમે સુધારી દેવો જોઈને
જોઈને જો સર અમારી ભોલાય તો તમે અમને કહી શકો અમે સુધારી શકીએ હા અમે સુધારીએ અમને તમારી વાત તો અમે ખીજવાશે અમે તો તો આપણે ખોટું નહીં લગાડીએ કેમ કે ભૂલ થાય તો ખીચવાય તો બધ જ કંપનીઓ ના નિયમ કે કોઈ બી કર્મચારી ભૂલ કરે
હા તો પછી પાછા જતા બી એમાં આપણે જરૂર તો પડવાની જ કે નહી
હા એમ એટલે પાછળ થી હવે આપણેે તે બી સારી પોસ્ટ પર જોબ કરશું વધારે પૈસા આપણે કમાશું હ સેલેરી